હેલો દર્શના આજે આપડે. આજે આપણે હવામાનમાં થતા. ફેરફારો અને અ ઋતુઓ વિશે વાત કરીશું. તો આપણા ભારતમાં કુલ ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઉનાળો, શિયાળો, અને ચોમાસું. તો આપણે અ હવ આપણા જીવનમાં હવામાન. અ હવામાન અ આપણા. જીવનમાં દૈનિક જીવનમાં હવામાન એક મહત્ત્વનું. આ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. દરરોજ આપણે સવારે ઘરની બહાર નીકળીએ તે પહેલા વિચારીએ છીએ. જે કે આજે વરસાદ પડશે ગરમી હશે કે ઠંડી હશે. ને આપણે હવામાન ના આધારે આપણા. કપડાં પહેરીએ છીએ મુસાફ અ કેવું કે બહાર જવાનું આયોજન. કરીએ છીએ અને ઘણા બધા નિર્ણયો કરીએ છે. તો આજે સૌથી પહેલાં આપણે. ઉનાળાની ઋતુ વિશે વાત કરીશું ઉનાળાની ઋતુ. સામાન્ય રીતે માર્ચથી જૂન મહિના સુધી હોય છે. આ ઋતુમાં તાપમાન ઘણું અ કેવું કે આ ઋતુમાં આપણને. તાપમાન ઘણું ઊંચું હોય છે જેને લીધે ગરમી આપણને લાગે છે. અને આપણે ગરમીથી બચવા માટે. પંખો છે કૂલર છે એર કન્ડિશનરનો ઉપયોગ કરીએ છીએ. અને આ ઋતુમાં આપણને આપણે વધુ પડતું પાણી પીવું. જરૂરી છે કેમ કે આપણે જ્યારે તડકામાં બહાર જઈએ ત્યારે આપ. આપણને ડિહાઈડ્રેશન થવાની શક્યતા હોય છે. તેને લીધે આપણે પાણી વધારે પીવું જોઈએ સાથે સાથે આપણે. લીંબુ શરબત છે. કે પછી અ અ લીંબુ શરબત પણ આપડણે રાખવું જોઈએ. જેને લીધે આપણને કઈ તકલીફ ન પડે. અને આ ઋતુમાં આપણને જાત જાતના. ફળ ખાવાની પણ મજા આવે છે જેમ કે તરબૂજ છે કેરી છે. કાકડી છે. કાકડીમાં પૂરતા પ્રમાણમાં પાણી હોય છે તો. આપણે કા અ કાકડીનું સેવન. વધારે પ્રમાણમાં કરવું જોઈએ તમારું શું કહેવું છે આમાં.
હા બિલકુલ બિલકુલ હા આપડે ઉનાળામાં. આવા બધું જેમાં વધારે પાણી મળે એવા જ. અ ફળો છે નેસ સરબત છે આ તે બધું કોલ્ડ્રિંક્સ આ તે બધું લેવું જોઈએ. અને ઉનાળો પછી આપડે જોઈએ તો આમ ચોમાસું આવે છે. તો એ આપણે લગભગ જૂનથી સપ્ટેમ્બર મહિનામાં હોય છે અને. ત્યારે વરસાદ પડે છે તો. ત્યા્યારે નદી ને તળાવ ને કુવાઓ માં પાણી ભરાઈ જાય. ખેડૂતો માટે ખરેખર આ ઋતુ ખૂબ મહત્વની છે. કેમ કે આ જો વરસાદ આવે તો આપણને. ખેતી ને એક નવું જીવન મળે છે. અને એના કારણે અ. આપડે કેવું કે અનાજને બધું પાક થાય છે. તો આપણું જીવન પણ એનાથી જ ચાલે છે એટલે ચોમાસું છે. એ અ પાણી છે એ આપણને મેળવી. શકાય છે એ તો ચોમાસું ખુબ જ ઉપયોગી ઋતુ છે આપણા માટે. અને એમાં. ઘણી વખત પૂરને કારણે પાણી ભરાવાની ને એવી સમસ્યાયે થાય છે. પણ એકંદરે જોઈએ તો ચોમાસું ઇ આપણા માટે ખુબ ઉપ ઉપયોગી ઋતુ છે.
હાત. તારી વાત સાચી છે ચોમાસું આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે. ચોમાસામાં અ ખે અ ખેડૂતો માટે અ પાક અ. અ પાક માટે પછી ખે અમ અ વધારે પડતું તો ખેડૂતો માટે મહત્વનું છે. વરસાદમાં કેવું કે બધી બાજુ હરિયાળી થઈ જાય છે અને કુદરતી સૌદર્યની પણ મજા અ માણવાની અ મજા આવે છે. પણ વધુ પડતો વરસાદ પણ ઘણી વાર મુશ્કેલીઓ ઊભી કરે છે. તો વધુ વરસાદને લીધે પૂર આવે છે ઘણા રસ્તા પાણીમાં જતા રેય છે. વાહન વ્યવહારને અસર થાય છે અને કેટલીક જગ્યાએ તો ખેતીના પણ. ખેતીમાં પણ નુકસાન થાય છે. અને અ ચોમાસાની ઋતુમાં આપણને સૌથી વધારે અ સૌથી વધારે બીમાર પણ પડીએ છીએ જેમ કે. અ ડેન્ગ્યુ થવાનું પછી બારનો વાસી ખોરાક ખાવાનો પછી શુદ્ધ તક. પાણી ન પીવાથી પણ આપણને બીમાર પડીએ છો તો તેની પણ આપડે. ધ્યાન રાખવું જોઈએ.
એટલે આપડે જ્યાં ખાબોચિયા એવું બધું ભરેલું હોય. ત્યાં આપડે કેવું પૂરી દેવા જોઈએ એમાં મચ છર નો ઉપદ્રવ ન થાય એ પણ આપણે ધ્યાન રાખવું પડે છે. અને અ મોટ ટે ભાગે આપણે જોઈએ છીએ કે ડેન્ગ્યુ છે મેલેરિયા આ ચિકનગુનીયા એવા બધા રોગ છે ઇ આ પાણી ભરાઈ રેય એને લીધે જ થાય છે એટલે ચોમાસામાં આપડે ખાસ એ ધ્યાન રાખવું પડે છે. અને એના પછી આપડે જોઈએ છીએ કે પછી. અ શિયાળો આવે છે તો શી શિયાળોમાં આપણને નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી રિહે છે. તો આ ઋતુમાં ઠંડી પડે તો એમાં આપણને ખૂબ મજા આવે છે. કે એમાં જે શાકભાજી અને ફળો હોય છે એ ખૂબ મોટ ટા પ્રમાણમાં મળે છે અને ત્યારે જે આપણે ખાઈએ છીએ ને એ આપણને ખૂબ સ્વાસ્થ્યપ્રદ હોય છે. તો તમને કેવું. શિયાળામાં મજા આવે છે લીલા શાકભાજી ને બધું ખાવાની.
હા મને શિયાળો શિયાળામાં મજા આવે એમ કે શિયાળામાં કેવું કે વાતાવરણ ઠંડુ હોય અને આહલાદક ઓય આ ઋતુમાં બધ બધા જ લોકો ગરમ કપડાં પહેરે છે અને તાજા શાકભાજી છે ફળો છે ખાવાની પણ મજા આવે છે અને આ ઋતુમાં સવારે ધુમ્મસ જોવા મળે છે અને એ એની સાથે સાથે ગરમા ગરમ ચા અને કોફી પન પીવાની મજા આવે છે. આ શિયાળામાં અ ઘણા બધા પ્રકારના અ વાનગી પણ બને છે જે પ જે ખાવાની મજા આવે છે જેમ કે અડદિયા છે મોહનથાળ છે. એવા ઘણા બધા પ્રકારના વાનગીઓ ખાવાની પણ મજા આવે છે અને આ ઋતુમાં કસરત કરવાની પણ સવારમાં આ આ ઉઠી આ ઋતુમાં શવારમાં વહેલાં ઊઠીને કસરત કરવાની પણ મજા આવે છે તો તમારું શું કેવું છે આમાં.
શિયાળામાં આપણે જોઈએ છીએ કે એકદમ સ્ફૂર્તિ દાયકા આપને લાવે છે કોઈ પણ કામ કરવાનું હોય ને તો આપણને શિયાળામાં આળસ નથી આવતી કેમકે ત્યારે ઠંડી ઋતુ હોય છે અને આપણને ખોરાકનું પાચન પણ ફટાફટ થઈ જાય છે. એટલે ત્યારે જ આપણે બધો આવા હેવી ખોરાક પણ લઈએ છીએ. અને એ જ આખા વર્ષ દરમિયાન આપણને શક્તિ પૂરી પાડે છે. તો એવી જ રીતે આપણે એના આ વસંતઋતુ પણ આવે છે. તો વસંત ઋતુ છે એને ઋતુનો રાજા કહેવામાં આવે છે. અને એ ઋતુમાં એ પ્રકૃતિ ખૂબ સુંદર લાગે. ઝાડ ઉપર નવા પાંદડા આવે જય્યારે આપડે શિયાળો હોય છે ત્યારે જે પાનખરુ તો આવે છે એમાં ત્યારે બધા ઝાડમાંથી પાંદડા નીચે ખરી ગયા હોય છે. પછી જયારે વસંત ઋતુ આવે ને ત્યારે એમાં ધીરે ધીરે નવા નવા પાન ફૂટે છે ઝાડ છે એ એકદમ સરસ થી ખીલવા માંડે અને એ રંગ બેરંગી ફૂલો પણ ખીલવા લાગે છે ત્યારે આપણને છે ને વાતાવરણ બહુ આનંદમાં લાગે છે.
તા આપણા ભારતમાં આ ઘણા બધા પ્રકારની ઋતુઓ છે જે આપણને ઘણું બધું શીખવાડે છે જેમ કે ઉનાળામાં આપણે પાણી પીવાનું મહત્વ સમજાવે છે ચોમાસામાં કુદરતની સુંદરતા બતાવે છે શિયાળામાં આરોગ્ય માટે અનુકૂળ આ શિયાળો એ આરોગ્ય માટે અનુકૂળ વાતાવરણ છે. એ ઘણું બધું આપણને શીખવાડે છે આજના સમયમાં હવામાન ઘણા મોટા ફેર આ હવામાનમાં ઘણા મોટા ફેરફારો જોવા મળે છે. જેમ કે ક્યારેક ઉનાળાની ઋતુમાં વરસાદ પણ પડે છે જેને લીધે ઉનાળુ પાકને ઘણું બધું નુકસાન પણ પહોંચે છે અને ખેડૂતોને પણ આ ઘણું બધું નુકસાન થય. થાય છે તો ક્યારેક ચોમાસામાં પૂરતો વરસાદ પડ તો પૂરતો વરસાદ નથી પડતો તો ઘણી વખત શિયાળામાં પણ આ પહેલાં આ પહેલાં જેવી ઠંડી અનુભવતી નથી તમ આ અને આ ફેરફારનું મુખ્ય કારણ છે આબોહવાનું પરિવર્તન. એનું મુખ્ય કારણ બીજું એ પણ છે કે વૃક્ષોની કાપણી પ્રદૂષણ કારખાના માંથી નીકળતા ધુમાડા અને વાહનો માંથી નીકળતા અ આ વાહનોમાંથી નીકળતું પ્રદૂષણ કારણ કે પૃથ્વીનું તાપમાન તેને લીધે વધી રહ્યું છે અને અને આપણે ગ્લોબલ વોર્મિંગ પણ કહી કહી શકાય છે જે ગ ગંભીર સમસ્યા છે.
હા આ બિલકુલ આ જે ગ્લોબલ વોર્મિંગ છે એને લીધે આપણે અત્યારે જોયું છે કે ઋતુઓમાં ઘણું બધું પરિવર્તન ચેન્જીસ આવી ગયા છે. અ પેલા જે ઋતુઓ એકદમ સ્પષ્ટપણે થતી હતી એવું હવે નથી હવે ગમે ત્યારે વરસાદ પડ પણ આવે છે અને વાવાઝોડા પણ બહુ ખુબ પ્રમાણમાં આવવા માંડા છે. એટલે હવે આપણે આ બધું જ જે પ્રદૂષણ છે એના ઉપર આપણે નિયંત્રણ કરીએ તો આ સરસ થી પાછી તો આપણે માણી શકીએ. પણ આપડણે જોઈએ છીએ કે કઈક હમણાં આપડણે જોઈએ છીએ કે ખૂબ ગરમી પડે છે મોટા ભાગે એના આખા વર્ષ દરમિયાન મોટે ભાગે ગરમી જ પડતી હોય છે. તો આપણે એના માટે વૃક્ષો વધારે વાવવા જોઈએ અને પ્રદૂષણ ઘટાડવું જોઈએ આજ એનો મોટો ઉપાય છે તો હવામાનમાં જે અત્યારે ફેરફાર જોઈ જોઈએ છીએ તો એ આનું આપણે અ બધું કંટ્રોલ કરવું પડે. અને હવામાન અને ઋતુ છે એ આપણા જીવનનો અભિન્ન ભાગ છે. કે જો આપણેે પ્રકૃતિ નું જતન કરશું ને તો જ આપણે આપણું પણ રક્ષણ કરી શકશું.
હા તમારી સાથે આ ટોપ ક ઉપર વાત કરવાની મજા આવી આપડે બીજા એક નવા ટોપિક સાથે ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.